હલો.
હેલો.
હા. બેન કેમ છો મજામાં? તમે કેવા છો?
હું પણ મજામાં તો હું કેતી હોતી ને મને જરાક વિદ્યાર્થીઓના જે આપણે વિદ્યાર્થી તરીકે છે ને તો એમાં આપણા શિક્ષકોની શું ભૂમિકા છે મને જરાક બતાવશો કે તમે.
હા ચોક્કસ તમે જે અત્યારે જે ટોપિક પકડ્યો છે, ને તમે જે ટોપિક ની વાત કરી રહ્યા છો, ને એ તો ખૂબ જ સરસ ટોપિક છે, કારણ કે વિદ્યાર્થીઓના જીવનમાં શિક્ષક ની ભૂમિકા ખુબ જ મહત્વની છે, કારણ કે શિક્ષક ભારતીય સંસ્કૃતિમાં ભગવાન માનવામાં આવ્યું છે, કારણ કે શિક્ષક એક મીણબત્તી જેવા છે. જેમ મીણબત્તી પોતે સળગે છે. અને આપણને પ્રકાશ આપે છે. તેવી જ રીતે શિક્ષકો પણ આપણા જીવનમાં એવી જ રીતે કાર્ય કરે છે. જેઓ પોતે પોતાની ઉર્જાનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને જીવન જીવવા માટે શ્રેષ્ઠ નાગરિક બનાવે છે. અને જેનાથી પ્રાથમિક શિક્ષણ શિક્ષણ દ્વા આપણને જે પ્રાથમિક શિક્ષણ શિક્ષા આપવામાં આવે છે. તેનાથી જ આપણું સૌથી મોટો ગુરુ આપણે જે પ્ર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરીએ છીએ, ત્યારે જ આપણને સૌથી મોટો ગુરુ બને છે, કારણ કે આપણે એક થી આઠ ધોરણ જે શાળામાં અભ્યાસ કરીએ છીએ, ત્યાંથી જ આપણનેોડ નાનપણથી પહેલા ધોરણ થી ધોરણ સુધી આપણને જે બધી માહિતી આપવા મતલબ જે રીતે આપણને બધું શીખવવામાં આવે છે, તે જ આપણને આગળ જીવનમાં પણ કામ આવે છે, ત્યાંથી જ આપણો પાયો મજબૂત કરવામાં આવે છે. જેથી વિદ્યાર્થીના જીવનમાં શિક્ષક નું મહત્વ ખુબ જ મહત્વનું છે. જેનાથી ભારતમાં છે, ને અ ચાર સપ્ટેમ્બરે શિક્ષક દિન તરીકે પણ ઉજવવામાં આવે છે. જે ડોક્ટર સર્પપલ્લી રાધાકૃષ્ણ ના જન્મ દિવસ તરી ના ના રૂપે શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે. જેમાં દરેક વિતે જેમાં શાળાના વિદ્યાર્થીઓ પોતપોતાની રીતે એક શિક્ષક શિક્ષક બને છે. અને બાળકોને અભ્યાસ કરાવે છે. જેનાથી બાળકોને પણ ખબર પડે છે, કે શિક્ષક બનવું કે સહેલું નથી, પરંતુ શિક્ષકની જવાબદારી શું હોય છે. તેના વિશે ની માહિતી તેઓને પ્રાપ્ત થાય છે. જેથી હું તો માનું છું, કે શિક્ષકો આપણા જીવનના એવા ગુરુ છે. જે ભગવાન કરતા એ પણ ઊંચું સ્થાન ધરાવે છે, કારણ કે ભારતીય સંસ્કૃતિમાં શિષ્ય ગુરુને એક શિક્ષકને એક ગુરુ સમાન માનવામાં આવી છે. ભગવાન માનવામાં આવી છે, કારણ કે તેઓના દ્વારા જ આપણે આ બધું આપણને આપણને જીવન જીવવાની રીત સમજ પડે છે. જેથી હું તો શિક્ષકોને ખૂબ જ આદર અને સન્માન આપું છું, અને મારું તો માનવું એ છે, કે શિક્ષકો આપણા જીવન માટે ખૂબ જ અગ આપણા જીવનમાં ખૂબ જ અગત્ય નું સ્થાન ધરાવે છે. અને મારું તો માનવું એજ છે, કે આપણે કેટલાય મોટા કેમ ના થાય છે. આપણે કેટલાય મોટા અ પૈસા વાળા કે પછી. આપડણે કેટલાય મોટા હોદ્દા પર કેમ ના પહોંચી જાય, પણ આપણે આપણા શિક્ષકોને ક્યારેય ના ભૂલવું જોઈએ. તેઓને યાદ કરવું જોઈએ, એમને કોઈ કોઈ વાર ફોન કરવો જોઈએ, અને કેહેવું જોઈએ કે સર તમા સર તમારા કારણે જ આજે હું અહીયાંયા ઊભી છું. એવી રીતે લોકોને કેવું જોઈએ. કારણ કે તેઓના કારણે જ આપણે અહિયાં આટલા આટલા મુકામ સુધી પહોંચી શક્યા છીએ. જેથી શિક્ષકો આપણી માટે જીવનના ઘડતર છે. જેથી આપણે શિક્ષકોનું શિક્ષકો ન આદર અને સન્માન કરવું, એ આપણી ફરજ નથી પરંતુ આપણ કર્તવ્ય છે. અને આજના આધુનિક સમયમાં જો જોઈએ. તો કેટલાક આધુનિક આધુનિક સમયના જે છે, ને એ બધા વિદ્યાર્થીઓ શિક્ષકોની કદર કરતા નથી, કારણ કે તેઓ કેટલીક વાર તો શિક્ષકોને એમપ શબ્દો પણ બોલી આપે છે. જે યોગ્ય નથી કારણ કે એ આપણા સંસ્કાર નથી આપણે આપણા સંસ્કારમાં રહેેવું જોઈએ. શિક્ષકો આપણી માટે કેટલું બધું કરે છે, તો આપણે શિક્ષકોને ખુબ સારી રીતે એ લોકો જોડે વાત કરવી જોઈએ. શિક્ષકો આપણા જીવનના ઘડતર છે. એવું મેં તો માનું છું, તો શું તમે એના વિશે ઘણી બધી માહિતી થોડી ઘણી માહિતી આપી શકો છો, કે શિક્ષક શિક્ષક આપણા માટે તો ખૂબ જ જરૂરી છે. એવું મને તો લાગે છે, તમે એના વિશે શું કહેશો?
હ મે જે વાત કરી તો ખુબ સરસ હતી તમે જેમ કહ્યું કે શિક્ષકોને ખુબ મહત્વ છે. તો હું પણ માનું છું, ને કે શિક્ષકો નું મહત્વ છે, ને હું તો એવું કહું છે, ને કે બાળકો ના જીવનમાં શિક્ષકો એ ખુબ જરૂરી છે, અને આપણે પહેલા જાણમાં જોઈએ છે, ને તો તેમને છે. ને બાળકોને શિક્ષણ આપતું ને તેને છે ને ગુરુ કહેવામાં આવતો હતો. એટલે જ શિક્ષક છેને સૌથી મોટું સ્થાન આપવામાં આવતું હતું. ગુરુઓની પૂજા કરવામાં આવતી હતી. આજે આપણે ગુરુ પૂર્ણિમા મનાવીએ છેએ. તો એ કોણ છે, ગુરુ ગુરુ એ એ કોઈક એ ગુરુ એ આપણા ભગવાન સ્વરૂપ હોય છે અને આપણે હંમેશા આપણા શિક્ષકો નું કહેવું માનવું જોઈએ એ છે ને હંમેશા એ આપણને છે ને સાચો માર્ગ આપે છે જયારે આપણે ભણ ભણતા હોઈએ છીએ ત્યારે એ બાળકોને જોઈને જાણી જાય છે, કે કયો બાળક એ પોતાનું પોતાનું જે ભવિષ્ય છે એને ઉજ્જવળ કરશે એટલે છે, ને તે એ બાળક પછીને વધારે તેને તે બાળક છે, તે બાળકને છે ને મોટિવેશન આપે છે, એટલે આત્મનિર્ભર થવાનું માટે આપે છે. પ્રેરણા પ્રેરણા પણ આપે છે. અને તેને સમજણ પણ આપે છે કે તે વિદ્યા તેને શું કરવું જોઈએ? અને પોતાનું જીવન કેવી રીતે ઉજ્જવળ કરી શકે. એવો અમે જય્યારે ભણતા ભણતા ને ત્યારે અમારા પણ એવા કેટલા બધા શિક્ષકો હતા જે અમારી સાથે આજે પણ અમારા કોન્ટેક્ટમાં છે, અને અમને છે, ને તેઓ બતાવતા રહે છે, કે અમ ને અમારા જીવનમાં શું કરવું જોઈએ, અને કેવી રીતે કરવું જોઈએ, કારણ કે એ આપણા જીવનમાં ખુબ જરૂરી છે. કે કોઈકને કોઈ આપણને માર્ગદર્શન આપવા માટે હો. અને હું તો એવું કમું છું કે ગુરુ કરતા આ મોટો માર્ગદર્શક કોઈ છે. જ નથી જે આપણને ભણાવ છે જે જે જેણે જેને આપણને નાનપણથી આખું અહી સુધી જે આગળ સુધી જોઈ આવ્યા છે. આપણે જોઈએ છે, તો એ આપણને કોઈ પણ એવી વસ્તુને શીખવાડે તો એજ એ એ એના કરતા એના કરતા પ્રેરણાદાય કોઈ નહીં હોય શકે. હું એવું માનું છું કે બાળકની જે સૌથી પહેલી કોઈ ગુરુ હોય તો એ છે માતા. જયારે બાળક એ અ બે વર્ષ ન ત્રણ વર્ષ ન એવું થાય છે. ને ત્યારે જ મ માતા એને છે, ને જરાક જરાક બોલતા શિ શીખવાડે છે. અને જરાક જરાક જરાક જરાક એને લખતા હાથ પકડીને શીખવાડે છે, એટલે હાથ પકડીને શીખવાડે છે, એટલે હું એવું કહું છું, કે દરેક બાળકની સૌથી પહેલી ગુરુ એ માતા હોય છે. અને જો બિચારી અ ભણ હોય ત્યારે તે બા પોતાના બાળકને હાથ પકડીને સ્કૂલ સુધી લઈ જાય છે બાલ મંદિર સુધી લઈ જાય છે કારણ કે એને એવું લાગે છે હું અભણ રહી ગઈ તો શું થયું મારું બાળક તો ભણી લેશે એવું એના મનમાં હોય છે તો મારું તો એવો ખ્યાલ છે અને શિક્ષકો ની તો વાત જ કઈ બીજી છે. શિક્ષકો તો એ આપણા ખુબ જ પ્રેરણાદાયી હોય છે અને આપણને જીવન જીવવાની રીતો શીખવેય છે અને આપણને કેવી રીતે જીવન જીવવાનું તે પણ શીખવે છે અને આપણે જયારે કોઈ ભતા હોઈએ છે તો કોઈક એવી ભૂલો કરતા હોય તો તે આપણને એવું માર્ગદર્શન પણ આપે છે. કે તમે ખોટી રાહ પર જાઓ છે એવું નહી કરવું જોઈએ એટલે સૌથી સૌથી મોટા માર્ગદર્શક હોય છે આપણા જીવન માટે તો હું તો એવું માનું છું અને પછી છે તો દરેક આપડણે જોઈએ છેએ તો આપણે શાળામાં ને એવું છે ને ગુરુ પૂર્ણિમા મનાવીએ છીએ. ગુરુ પૂર્ણિમા છે ગુરુ પૂર્ણિમામાં આપણે આપડા ગુરુઓને પૂજા કરીએ છે. તેની આ ર્ચના કરીએ છે છેએ તે શા માટે કારણ કે આપણે છે ને ગુરુઓને છે ને ભગવાનને જેમ દર્જો આપ આપવામાં આવે છે. કારણ કે એ આપણું ભવિષ્ય સુધારી રહ્યા છે. આપણું ભવિષ્ય ઉજ્જવળ કરી રહ્યા છે. તો કેમ નહી તે એને ભગવાન માનવામાં આવે તો એટલા માટે હું તો છે ને અ અ અમારા ગુરુઓ નો ખૂબ ખુબ જ માન અને સન્માન આપું છું. અને જે અમારા સ સરને ટીચર આપે કહીએ છેએ તે તેમને તો અમે છે ને ખુબ એટલે માનતા હતા અને આજે પણ તેમની સાથે અમે સંપર્ક સાધીએ છીએ અને અને તેમની સાથે અમે અમે વાતો કરતા રહીએ કે સર હવે આગળ શું કરવાનું ને શું નથી કરવાનું તમે એના વિષ પર શું કો છો?
આ મમ્મી વિશે મા વિશે ખુબ જ સરસ વાત કહી તમે મને તે વાત સાંભળીને ખુબ જ ખુશી થઈ તમે સો ટકા સાચી વાત કરી કે મમ્મી આ પણા જીવન માટે આપણી મમ્મી આપણા જીવન માટે કેટલા જરૂરી છે. અને જેઓ એ આપ સૌથી પહેલા ગુરુ તો આપણા મમ્મી જ છે કારણ કે આપણે નાના હતા આપણે મોટા થીયા ત્યાં સુધી સૌથી પહેલું તો મમ્મી જ આપણને શીખવે છે. અને બાળક જયારે બોલતા શીખે ત્યારે સૌથી પહેલા માં શબ્દ જ બોલે છે. કારણ કે મમ્મી તેના સૌથી પહેલા ગુરુ હોય છે. અને મને તો તમે જે મમ્મી વિશે વાત કરી તો મને તો તમારે એક બાળપણની યાદ વાતો યાદ આવી ગઈ મારામ મ્મી મને સંસ્કૃત ભાષામાં શ્લોકો મોડે કરતા મોડે કરતા શીખવ્યા હતા અને તે જ એક્ઝામમાં પણ આવ્યા હતા મારી મમ્માને સંસ્કૃત ભાષા ખૂબ જ ગમતી હતી અને તેઓએ મને સંસ્કૃતમાં કેવી રીતે અ અ સંસ્કૃતમાં છેમ ને મને સંસ્કૃત સબ્જેક્ટ વિષય ગમતો ન હતો પરંતુ તે તેમના કારણે મમ્મી એ એટલું સરસ રીતે મને શીખવ્યું હતું ને કે મારા સંસ્કૃતમાં ફૂલ માર્ક્સ આવતા હતા જેનાથી તમે જે વાત કરી ને એ ખૂબ જ સાચી અને સાચી વાત છે કે મ મા મમ્મી આપણા જીવન માટે ખૂબ જ મમ્મી આપણા જીવન માટે ખૂબ જ જરૂરી છે કારણ કે મમ્મી વગર મતલબ જે માતા જ આપણા સૌથી મોટા ગુરુ છે અને શિક્ષકો આપણા માટે તે જ રીતે શિક્ષકો પણ આપણે માટે ખૂબ જરૂરી છે. તો તમારી જોડે મેં વાત કરી ને તો મને આ જે માતા વિશે છે અને શિક્ષણ વિશે છે ને શિક્ષક વિશે છે ને ખૂબ સારી માહિતી પ્રાપ્ત થઈ તો તમય તો તમે શું કહેવા માંગો છો? મને તો તમારી જોડે વાત કરીને ખુબ જ મજા આવી.
હા મને પણ તમારી જોડે વાતો કરીને ખુબ જ મજા આવી તમે જે શિક્ષકોને વાતો કરી ને તો મને પણ ખૂબ ગમી અને તમારી જોડે વાતો કરીને મને પણ ખુબ ગમ્યું ચાલો હવે આપડણે પાછું મળીશું ને અને એવો જ. સુંદર ટોપિક પર વાતો કરીશું
હા ચોક્કસ ચાલો તો આવજો.
આવજો તમે પણ આવજો.